હલો હલો હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો, મજામા મજામા તમે કોમ છો.
બ સમય મજામાં શું કરો છો.
બસ વરસાદ પડે છે આજે
વરસાદ પડે છે હા ખમાખમ પડે છે, હમ વરસાદ સાચી વાત છે બઉ વધારે વરષ વરસાદ પડે છે ખમાખમ વરસાદ પડે છે, નહી ના ના પણ આજે સાચેમાં રાતનો જ વરસાદ બહુ જ પડે છે.
હમ્મ
આજે બંધ થવાનું નામ જ નથી લેતુ
આજે તો સવાર થી ચાલુ મે ચાલુ છે. ઓ તમે શું કર સવારનું ચાલુ છે, વરસાદ
હા એજ ને અરે રાત નો ચાલુ છે, સવારે ની રાત્રે હું પાઠ કરવા ઉઊભી થઉ છુ, ને ત્યારનોો વરસાદ ચાલુ છે, અઢી ત્રણ વાગ્યા ન હા રાત ન ચાલુ છે.
ખબર નહી મેને તો સવાર ઉઠી તો ગુરુદ્વારા ગઈ ના તો ખબર પરીથી વરસાત આવે છે. અમે ગયા હતા પોને આઠ
અચ્છા પણણા આઠે ના ના આ તો રાતનોો વરસાદ ચાલુ છે. મતલબ કે સાડા ત્રણ ચાર વાગ્યાની આસપાસ નો વરસાદ ચાલુ છે.
આપ આ તોથી પણ ધીમે ધીમેતી ધીમે ધીમે ઓર તમે શું શું કરો છો, તમે
બસ કઈ નઈ આ સિંગ ચણા ખાતા તા ખાવા છે, તો આઈ જાાવ
ન ખાયા દાળ ક્યાં બો બોલે છે, બરસાદને શું ગમે છે.
હેલો તમારો અવાજ કપાય છે.
હા એ નેટવર્ક આજ ભરતા આપને
હેલો હા આવ્યો આવ્યો હવે આવ્યો અવાજ હું કઉ છુ. શું કહો છો, તમે પેલા શું કેતા હતા વરસાદમાં શુ
બો ક્યાં બોલતા ભરસાદ ને શું ગમે છે, બધાને
વ આ દાલ વડા છે ભજીયા છે હા ના પણ એ તો યાર ક્યાં ખાવાનું
ખીરું લાયા દિકરા તો બોલે મ્ દાલ હ બધ નાઈે નને બ
અચ્છા તો બનાવ્યું પછી ખાધું અચ્છા એવું છે તો તો મજા છે તમને યાર આજે તો કેટલું પાણી ભરાઈ ગયું
બહત ભરાઈ છે અજી તક ભરાય છે
હે હું સવારે પપ્પા સાથે નાહવા નીકળી ને તો મેં જોયું તો અકબાર નગર અમારા અહીિયાં નિણયનગર અકબારનગર વ્યાસવાડી પણ એટલું જ વરસાદ ભરાયું ને બહુ જ વરસાદ ભરાઈ ગયું રાણી બલોલનગર
તમે તો વ્યાસવાડી નું વાત કરો છો મારી તો સોસાયટી મેં ભરાઈ ગયો છે પાણી
અરે બધે બધી જગ્યાએ ભરાઈ ગયું સોસાયટીઓ અમુક મેં તો આપડે અકબાર નગર તો બધી ગાડીઓ ડૂબી ગઈ એટલો વરસાદ પડ્યો હું તો જોઈ ના બધું પપ્પા સાથે ગઈ હતી અમારા ઘરે પેલી ચકલી છે ને નાની ફ્રૂટી તેના ખાવાના દાણા લેવા હું દિલ્લી દરવાજા જતી હતી તો વરસાદ એટલો હતો ને તો પાછી ફરીને પાછી આવીઈ ગઈ ઘરે
મારે આ જે દીકરો આવી ગયો એને અ વહેલા દુકાન બંધ કરી નાખ છોકરી આયું છોક રી આઈ ન બોલે આઈ
અચ્છા એવું છે પણ વરસાદ આટલો પડે છે તો ક્યાંથી ઉબર ઓલા થશે પણ આજે છુટ્ટી કરાવી જોઈએ ને આજે વરસાદ આટલો હતો હતો
જોબમાં છુટ્ટી આપે કોઈ ના આપે છુ
હા સાચી વાત છે પણ હવે તો આજે ન્યૂઝમાં સાંભળવા મળ્યું ને કે ભાઈ બાળકો ની કાલે છુ છુટ્ટી છે ભારે વરસાદના લીધે
હા કાલે રજા આપી છે
અચ્છા રજા આપી છે ચલો સારું કેવાય તો તો બાળકો ને મજા
મા બાપ ની જ જાન ખાય છે હ ઘરે રહીને હા કરો છો ઓ કરો છો મોબાઈલ એલા હોય
આજે શું આજે શું બનાવ્યું તમે પછી જમવામાં
આજે પંગડીયા ન શાક બનાવ્યું હતું
શનું શેક બનાયું તમારો અવાજ કપાય છે
પાંદડીયાની ભાજીય ને પાંદડિયાની ભાજી
અચ્છા પાંદડી હા હા હા
તાદડીિયા તાદડીિયા પાદડીિયા નની તાદડીિયા તાદડીિયા પાંદડી
પાંડળીયાની ભાજી હા અમારે બને છે પણ હું નહી ખાતી ઘરે મમ્મી ખાય છે
અને એની મેથી જેવી હોય છે
હા હા હા તાંદડ જાની ભાજી તાંદડ જો કે છે એને
હ બટાકા નહી ડળવો
અચ્છા બટાકો નાખીને બનાવી હતી તો ડુંગરી નાયખી હા સમજી હા નાના નાના અચ્છા હા સમજી ગઈ એમાં ડુંગળી હોય પછી આપણે ઈચ્છા અનુસાર આપડણે અગર લસણ નાખવા હોય તો એ ના ખાય
હમ્મ હમ્મ
હા ના મેં ખાધી છે આપડે ઘરે બને છે બાજરાની રોટલા સાથે ખાઈએ છીએ અમે બાજરાની રોટલી ની સાથે ખાઈએ છીએ. તોામ તમારે બાજરીની રોટલી ની સાથે તાંદરજાની ભાજી સારી લાગે છે.
હા બાજરીની રોટી તો ધની સાગ વા બાજરીની રોટી તો આડી છે, બધાને સાથે
હા, એશ ને એ તો જો બધા કે છે કે ગરમ છે પણ એ ગરમ નથી.
એ રીંગન ક શક રીંગન નું શક આવ છેને, રીંગન
હા હા હા
એ તો બહુ જ ગમે છે, બાજરી ના રોટલા
હા છે, એવું છે. તો મારા ટેસ્ટ કરવું પડશે ક્યારે કરી તો હશે પણ મને એટલું ધ્યાન નથી પણ આ તાંદરજાની ભાજી સાથે ત મેં ખાધી છે, બાજરાનો રોટલો ને
અને ભુટ્ટા ન આવે ને ભડતા બોલે ભુટ્ટાનુ વતવો બી બહ ગમે છે.
હા એ પણ સારી લાગે છે હ વાજરાની રોટલા એ ખાધી છે, મે
હમ અમે તો
ખાધી છે, મે
અમે તો એ રીંગન ના શક ભુટ્ટા એ બનાવે ને તો એના જોડે તો બાજરી ના રોટલાય ગમે
અચ્છા એટલે બાજના રોટલા કરો છેો એમ એની સાથે સારું કેવાય તો હતો લો તમને તો મજા જ છે બાજરીના રોટલા ખાવો છે આ મોસમમા હે બોલો બીજુ
હર તમે શું કર્યું આજે
બસ કઈ નહી આજે સાચું કઉ સવારે ઉઠીને પેલા તો બટાકાનુ શાક રોટ એટલી ખાઈ ને પછી કચરો વાળ્યો પછી પપ્પા ને કીધું ચલો વરસાદ મસ્ત છે, તો નહી નાઈએ તો અ અમારે શું છે વરસાદ પડે ને એટલે હુંને પપ્પા અમે હું પપ્પા ને મમ્મી તમે ગાડી ઉપર પલળતા પલડતા નાહવા નીકળી જઈએ.
હા હા
તો મમ્મી કે આજે મારી ઈચ્છા નથી તમે જાઓ તો હું પપ્પા નીકળ્યા તો મજા આ આવી ગઈ. વરસાદ પાણે પ હા પાણી ફૂલ હતું મમ્મી કે હું વાસણ ઘસી લઉં ત્યાં સુધી તમે જઈ આવઓ તો મેં કીધું કઈ વાંધો નહી. અમે જઈ ના એ પછી જોયુ, તો બધે પાણી પાણી હતું વ્યાસવાડી અખબાર ન નગર નિણે નગર બલોલ નગર
હ અંડરબ્રિજ એ એને અખબારનગર ન અંડરબ્રિજ બરી ગયો. હા બંધ થઈ.
પણ હું બંધ થઇ ગયા આખું બંધ કરી દીધુ
બંધ કરી દેએ.
પર મજા આઈ મને આજે પછી આઈને પછી મેં શું કર્યું આઈ. પછી હું નાહવા ગઈ નહી કરી માથું બાતું ધોયું નહી પછી હુ ખાવા ફરીથી ખાવા બેઠી મે કીધું લ પોતા કરી જ દઉં તો પછી મેં પોતા કરીને અને ફ્રી થઈ ને પછી એડી પડી તો હજુ સુધી અંદર રૂમમાં જ છુ. બહાર નીકળી જ નહી હમ્મ
હમ બસ બીજો શાંતિ
શાંતિ
હ્અ
તો ક્યારે આવશે તમે લેવા જશો છોકરીને તમારી.?
નહી હજી ફોન આવ્યો છે જોઈ શું કરવા પડશે આજે
તો શું ગાડી લઈને જાય છે કે, બસ માં જાય છે રિક્ષામાં જાય છે.? ગાડી લઈને જાય છે.
ગાડી લઈને જાય છે આજે નહીં આપી. મને ખબર છે કે આજે વરસાદ બંધ થયો બંધ નહી થયો.
હા સાચી વાત છે. તો હવે લેવા જશો.? હવે લેવા જાવશો?
નહી હવે આવો ફોન આવ્યો છે મારે ઉપર તો મેને કધું કે ઉબર કરી લેને ઓટો કરી લે બી ન બનને મે સે કોઈ એક કરી લે.
પણ ઓલા ઉબેર પણ નહી થાય આટલા વરસાદમાં
થાય તો નહી હજ શું કરે ખબર નહી.?
શું કરી હા ઓલા ઉબેર પણ નહી થતી વરસાદમાં અને દૂર છે તો પ નહી જ થાય નજીક
દૂર તો નથી આ ગોતા બાજુ છે.
અચ્છા ગોતા બાજુ છે એટલે અમારી આ સાઈડ આગળ ના પટ તેમાં છે તો પણ યાર, હા એજ ને ગોતામાં બધા એ ટાાઈલ્સ ની એ બધી દુકાનો બુકાનો અમુક તો દુકાનો પણ અંદર અંદર પાણી ભરાઈ ગયું છે મે તો જોયું અખબાર નગર બધી દુકા દુકાનોમાં એવું છે જે નીચાણ વાળી જગ્યામાં છે ને બધી જ દુકાનોમાં પાણી ભરાઈ ગયું.
શું ખબર કેવી રીતે આવશે હ
હવે ના તો હોયવું હોય તો ભાઈ ને તમારે કઈ છોકરા ને કહી દો કે લેતો આવે અથવા અંકલ ને કહી દો
જો જાય વ બિના ના થાય.?
હા એ વાત તો સાચી છે જશે ભી ન
એક તો ભીનું છે બીજું બી ભીનું થાય.
બીનું બી હા રેનકોટ પહેરીને જવાનું
તો બીમાર પડી જાય તો શું કરવો?
ના ના રેનકોટ પહેરીને જવાનું રેનકોટ હવે ખબર છે શું છે? રેનકોટ પહેરીને જવામાં પણ બધાને શરમ આવે છે. હેલો! હલો હલી
હેલો નેટવર્ક પ્રોબ્લેમ આવે છે આજે.
હું કઉ છું કે રેનકોટ પહેરીને પણ બધાને જવામાં શરમ આવે. એ જ ને!
ના બન્ને ડી રેનકોટ પહેર્યો નહી. એક વખત નહી પહેર્યો કભી ખરીદ્યો ન રેનકોટ મે.
અચ્છા એવું છે.?
હા આજે એ વાત કરું છું કે તમે કભી રેનકોટ નહી પણ
તો સાંભળો એમને તો આવતા આવતા પછી નાતા નાતા આવશે પલળતા પલડતા આવશે પછી બીમાર થશે શરદી ખાંસી થઈ જશે. અચછાચ્છા ઠીક પણ છત્રી લઈને ક્યાં સુધી જશે ગાડીમાં? ક છત્રી પકડીને બેસે હે?
સવારે ગઈ તો થોડા થોડા પડતો હતો મે બા
અચ્છા હા હવે ફાસ થઈ ગયો હમણાં તો જો એકદમ અંધારૂત છાપાઈ ગયુ છે, હા એજ ને કઈ નઈ હવે જોઈએ કાલ સુધી માં શું થાય છે. એ છેમાં
તો પછી આવાવો તમે બારીિશ નો આનંદ લો
હા કઈ નઈ કઈ નઈ હને મળીયે ચલો વરસાદ બંધ થશે ને ત્યારે હા જય શ્રી કૃષ્ણ બાય
હ